હ. હલો કેમ છો બેન.
મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે સમાચારમાં સાયબર સિક્યોરિટી વિષય સાંભાલવ્યો. એ શું હોય. સાયબર સિક્યોરિટી શું હોય છે એ જે સિક્યોરિટી એટલે મોબાઈલ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ પે આપલી મહિલા આપણી માહિતીને સુરક્ષિત રાખવાની રીત છે એ જે ખૂબ જરૂરી વાત છે ને.
હા બેન તમારી વાત સાચી. આજકાલ બધું કામ ઓનલાઈન થાય છે. બેંકિંગ ખરીદારી ફીઝ વર્ધી ટિકિટ બુક કરવું. બધું મોબાઈલ થી જ થાય છે.
એટલે જો છાવ સાવધાની ન રાખીએ તો નુકસાન થઈ શકે.
હા બેન બિલકુલ સાયબર અપરાધિક ખોટી લિક ફોન કોલ અને મેસેજ દ્વારા લોકો ન છત છેતરે છે.
એકદમ સાચી વાત થઈ મને ઘણી વાર મેસેજ આવે છે. કે તમે ઈનામ જીત્યા છો. એવા મેસેજ પર વિશ્વાસ ન કરવાનો એ જે મોટા ભાગો ફ્રોટ હોય છે.
હા પછી શું કરવું.
એ મેસેજ ડિલીટ કરી દેવો અને લિંક પર ક્લિક ના કરનું એ જે ઓટીપી માંગે ન તો એટીએમ પિન પાસવર્ડ કોઈને પણ ના આપવો બેંક પન ક્યારેક ફોન પર ઓટીપી નથી માંગતી.
હા બેન તમારી વાત સાચી. સાર્વજનિક વાયફાઈ પર બેન્કિંગ કે પેમેન્ટ કરવાનું.
એકદમ સાચી વાત થઈ. પાસવર્ડ કેવો રાખવો.
એવા મેસેજ પર વિશ્વાસ ન કરવો એ મોટો મોટા ભાગે ફ્રોડચ હોય છે.
એકદમ સાચી વાત થઈ. અ મજબૂત પાસવર્ડ રાખવો મોટા નાના અંક અને ઈ સ્પેશિયલ ચીન્હો અક રાખવું એ જે પાસવર્ડ બધી જગ્યાએ વાપરનો યોગ્ય છે ન.
હા બેન. સમય સમયમાં પાસવર્ડ બદલવો ખુબ સારી વાત સારી આદત છે.
થા એકદમ સાચી વાત થઈ સોશિયલ મીડિયા પર શું ધ્યાન રાખવું.
અંગત મા અંગત માહિતી બધા સાથે શેર ના કરવી. ઘરનું સરના સરનામા બેંકની મા માહિતી અને દસ્તાવેજ સાર્વજનિક ન મુૂકવા.
ફોટો બુકમાંમાં કોઈ જોખીમ છે.
હા હા બહુ જોખીમ છે જરૂરી હોય. એટલા જ ફોટો મૂકવા પ્રઇવેસી સેટિંગ પર ચેક કરવી.
મારા બાળકો પણ મોબાઈલ વાપરે છે જે તેમણે સાયબર સિક્યોરિટી વિશે. સમજાવવું ખૂબ જરૂરી છે.
હા તેમને શું કવું.
આજણ્યા માનસ સાથે ચેટ ન કરવી ખોટી લિંક ન ખેલવી. અને કોઈ તકલીફ હોય તો માતા પિતાને જાણવવું વાયરસ શું હોય.
વાયરસ એવા નુકસાનકારક પ્રોગ્રામ હોય જે. મોબાઈલ અથવા કમ્પ્યુટર ને નુકસાન પહોંચાડવે છે. એ બચવા માટે શું કરવું.
એન્ટટી વાયરસ વાપરવો. મોબાઈલ અને કમ્પ્યુટર અપડેટ રાખવાને ફક્ત ભરોસાો. પાત્ર એપ ડાઉનલોડ કરવી એ જે ખૂબ સારી માહિતી. મલ્લી આ વિષય બધા માટે ઉપયોગી છે ને
હા બેન સાયબર સિક્યોરિટી આજ આજના સમયની જરૂરત છે.
એકદમ સાચી વાત થઈ ફિશિંગ નામ ઘણી વાર સાંભળ્યો. મળલે છે એ શું છે.
ફિશિંગ એસહેબ. ફ્રોડની એક રીત છે અપરાધી ખોટા ઈમેલ મેસેજ કે વેબસાઇટ દ્વારા લોકો પાસે માહિતી લેવાનો પ્રયત્ન કરે છે.
એટલા હવે મેસેજ પર ભરોસો ના કરવો એ જે પહેલે સોરી રીતે ચેક કરવું એ જે શંકા હોય એને લિંક પર ક્લિક ન કરવું.
હા મોબાઈલ માં એપ ક્યારે ડાઉનલોડ કરવી.
ફક્ત અધિકૃત એપ સ્ટોર માંથી જે ડાઉનલોડ કરવી.
કોઈ એપ ઇન્સ્ટોલ કરતા પહેલા શું જોવું.
એની રેટિંગ રીવ્યુ ઓ જો પરમિશન જો બી જરૂર ના. હોય એવી પરમિશન ના આપવી ઓર ફ્રી વાઈ ફાઈ વાપરવું સુરક્ષિત છે.
હા સાર્વજનિક વાફ તો બેંકિંગ કે પેમેન્ટ કરવાનું.
કારણ એ કે એમાં માહિતી ચોર થવા. અ શકતા વધારે હોય છે ને.
હા ઓનલાઈન ખરીદાથી ખર્ચા શું ધ્યાન રાખવું.
ભરોસાપત્ર વેબસાઇટ. થી જ રા ખરીદદારી કરવી અને વેબસાઇટ નું નામ. સારી રીતે ચેક કરવું એ જે બેંક તરફની ફોન આવે અને માહિતી માંગે. તો પહેલા ખાતરી કરવી કે ફોન સાચો છે યા. નહી ઓટીપી પિન પાસવર્ડ કોઈને ન કવો. એ જો ટુ ફેક્ટર. ઓથેન્ટિકેશન પાસવર્ડ સાથે બીજું એક સુરક્ષા જેમ છે ઓટીપી અથવા. ફિંગરપિન્ટ.
હા આથી ફાયદા શું કોઈ પાસવર્ડ જાની જાય તો. પણ અકાઉન્ટસ. ના ખુલી શકે ડેટા બેકપ બેકઅપમાં. માટે જરૂરી છે જો મોબાઈલ ખરાબ થઈ જાય અથવા ડેટા ડિલીટ. થઈ જાય તો બેગઅપ થી પાછો મળી શકે. બાળકો ના ગેમ રમવા દેતા હોય ત્યારે શું ધ્યાન રાખવું
બેન એકદમ સાચી વાત થઈ એ જે ગેમ ડાઉનલોડ કરતા પહેલા. જો મેં કે સુરક્ષિત છે કે નહી. ઇન એપ ખરીદારી પર પણ ધ્યાન રાખવું સોશિયલ મીડિયા પર આજાન્ય લોકોનું. ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારણ કરવી.
ના ફક્ત. અલગતા લોકો છે સ્વીકાર કરતા સાયબર અપરાધ થઈ જાય. તો શું કરવું.
તુરંત બેંક નો જણાવવો. બ ઓ સાયબર સિક્યોરિટી માટે જાગૃત રહેવું ખૂબ જરૂરી લાગે છે.
હા બિલકુલ થોડી સહજાનીથી મોટ ઉપુચાર ટાલે શકાય છે.
આજે મનનું ઘણું નવું શીખવા મળ્યું. એ જે મન પર આનંદ થયો કે સાયબર સિક્યોરિટી માંથી. બધા સુતી પહોંચાડવી જોઈએ
હા બિલકુલ. તમારી વાત સાચી આ જાણકારી પરિવાર અને મિત્રો સાથે પણ શેર કરીશ.
એકદમ સાચી વાત થઈ ઇન્ટરનેટ નો ઉપયોગ બ્યો એ સાથે સાયબર. અપરા પણ.
હા. આજકાલ સાઈબર અપરાધ વધ વધતા જઈ રહ્યા છે.
એકદમ સાચું થયું ઇન્ટરનેટ નો ઉપયોગ વધ્યો છે એ જે સાયબર અપરાધી લોકોને કેવી રીતે ફસાવે છે.
સાયબર અપરાધી લોકો. ફસાવે છે કોઈ વાર ખોટેલી નકલે કોઈ વાર નકલી. બેંક અધિકારી બનીને ફોન કરે કોઈ. અને કોઈ બ સોશિયલ મીડિયાનો ફોટો અકાઉન્ટ બનાવે. જો કોઈ કહે કે તમારું બેંક અાઉન્ટ બંધ થઇ જાય તો શું કરવું.
ગભરાવાનું નથી સીધા બેંક ના અધિકૃત નંબર પર સંપર્ક કરવો. એ જે ઈમેલ ખોલતા પેલા અ એડ્રેસ ચેક કરવું. શંકાસ્પદ ઈમેલ હોય તો ખોલવું નથી.
હા બજું પાસવર્ડ યાદ રાખવો મુશ્કેલ પડે.
હા પાસવર્ડ મેનેજર. નો ઉપયોગ કરી શકાય અથવા સુરક્ષિત જગ્યા. અ લખીને રખી શકાય એ જે મો.
આ મોબાઈલ અપડેટ કર બુધી છે.
હા અપડેટથી સુરક્ષા સંબંધી ખામ્યા દૂર થાય છે.
હ જુ સોફ્ટવેર વાપરી યોગ્ય છે.
તો હંમેશા નવીન અપડેટ ઇન્સ્ટોલ કરવું ઓ સાયબર બુક. િંગ શું હોય
ઇન્ટરનેટ પર કોઈને પરેશાન કરવું. અપમાન કરવો અથવા ધમકી આપવી એને સાયબર બુકિંગ કહે છે.
એવી પર પરિસ્થિતિ માં શું કરવું.
એમાં એ એવા માણસોને બ્લોક કરવો પુરાણા રાખવા અને જરૂરી હોય તો. ફરિયાદ કરી ઓનલાઈન ક્લાસ કરતા વિદ્યાર્થીઓને શું ધ્યાન રાખવું. અજાના લેંકની ક્લાસ જોઈન કરવી. અને લોગન માહિતી સુરક્ષિત રાખવી.
ઓફિસમાં કામ કરતા લોકો માટે. કમ્પ્યુટર માં ફક્ત અધિકૃત સોફ્ટવેર વાપરવા અને ગોપની માહિતી સુરક્ષિત રાખવી. અ સિક્યોરિટી ન ગ્ઞન બધા તે. હોય જઈએ એ જે વિદ્યાર્થી શિક્ષક વ્યાપારી કર્મચારી. અને વૃદ્ધ વૃદ્ધ બધા. માટે જરૂરી છે એ જે ઘણા લોકો લાલચમાં આવીને છેતરાઈ જાય છે.
હમ સાચી વાત તમારી. જલ્દી પૈસા કમાવો ઈનામ જીત્યો જેવા મેસેજ. હંમેશા સાવધાન રહેવું શંકા હોય તો પહેલા વિચાર કરવો પછી એકદમ કરવો એકદમ સાચું તમે પર તમે લોકોન નિર્નય ન લેવો. આજની વાતચીત થી મને સાયબર સિક્યોરિટી વિશે ઘણી સારી સમજી મલી. મને પન ખુશી થઈ આપને આ આપને આ માહિતી બિચાને પન જરૂર આપને જો એક મહા જાગૃત નાગરિક બનવું. એ જે સાચી સુરક્ષા છે બિલકુલ સુરક્ષિત ઇન્ટરનેટ સુરક્ષિત જીવન. ચલો બેન અપા પાછા વાત કરા હેન.
જય શ્રી ક્રિષ્ન બેન જય શ્રી ક્રિષ્ન.